હલો
હા બોલો
કેમ છો મજામાં
હા હા મજામાં
હમ હમ
તમે કેમ છો
બસ મજામાં મેં તમને રિઝ્યુમ મોકલ્યું છે હા વરસાદ પડે છે અહિયાં
અ પડે હંદર બે
હા
બોલો બીજું શું?
કાલ રાત્રે મારો વધારે વરસાદ પડ્યો હતો આજે તો છાંટા છાંટા ચાલુ છે.
હા એ તો બહુ જ છાંટા છાંટા ને બહુ જ પડે છે બે દિવસથી
હા કેવું ચાલે તમારે જોબમાં મજા શાંતિ
હા બધું શાંતિ જ છે.
હ મેં તમને રિઝ્યુમ મોકલેલું છે વોટ્સઅપ પર
હા મેં જોય એ તમારું જેમ કે મોકલ્યું છે તમે
એ જોબ નું કઈ હોય તો કેજો
પણ તમારે તો જબ હતી ને.
હલે હમણાં મેં એમાંથી નીકળી ગયો છું.
હા
એક્સપિરિયન્સ સારો થયો છે. સેલેરી થોડી વધારે ને તો જ્યાં સેલરી સારી આપે ત્યાં જવું છે હવે
તો કેવી જોબ જોઈ ત પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કેવી જોઈ તમારે જોબ
પાર્ટ ટાઈમમાં કેવું હોય ફૂલ ટાઈમમાં જમ તો જોઈએ છે. પાર્ટ ટાઈમમાં જોુઓ ઘરે છે હમણાં થોડું થતું હોય તો કરી લઈએ
હા કેમ હું કેટલા પ્રોજેક્ટ તો કામ કરું છું એટલે ત પાર્ટ ટાઈમ જોતી હોય ને તો ત સારું પે આપે છે તો તમારે કરવું હોય તો ચાલે એમ
હમ હમ થોડા ટાઈમ જેમ સુધી મળે ફૂલ ટાઈમ ત્યાં સુધી આ પાર્ટ ટાઈમ કરીશું મને કેહેજ તો ખરા શું હોય છે એમાં હા મોકલજો મને મને ઠીક લાગશે તો હું આગળ કરીશ
હા બરાબર છે કે્યા બાકી ત પ્રોફેશનલ જોબમાં કેવી જોબ જોઈએ છે ફૂલ ટાઈમમાં
ફુલ ટાઈમ આ આઈ ટીમાં એઆઈ એમ એલ
અચ્છા
હમ્મ
આઈ સીમા જુએ છે બરાબર એવી તમ તો કંપની માં એક પ ઓળખાણ છે હું તમે રિઝ્યુમ આપી જોઈ અગર જો. કેમ કે એમને મેસેજ આવતા હોય છે કે એમે થોડીકવા જે એક્સપિરિયન્સ છે ને એમને નીટ જોઈ તમે કેટલા એક્સપિરિયન્સ છ.
આ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ છે.
હા દ તો ચાલશે એમને કમસે કમ એક વર્ષ એક્સપિરિયન્સ તો હોવો જ જોઈએ એમ એટલે- એટલે તણ કે પે બી સારું કરે છે લોકો અને તમે એમ- કામ ગમશે તો તમને પમેન્ટ ભી કરી દેશેેડ એમ કે મને ઓળખે જ છે લોકો-
હમ પર એ તો જોબ તો અત્યારે મને મળે છે.
હા
સેલેરી ક વધારે મળતી નથી. અને સેટરડે- ચાલુ હોય છે મારે શનિવારે રજા જોઈએ- શનિવાર અને રવિવારે આઈટીમાં રજા હોવી જ જોઈએ મેજો-
હા તમે કેટલી એક્સપેક્ટેશન છે સેલરીની-
હમ- એ તો કંપની પર હવે એમએનસી ની કંપની હોય તો એને એ રીતે કરીશું- મલ્ટીનેશનલ કંપની હશે- તેને એ રીતે કરવી જોઈએ હવે કેવી મળે છે.
હમ બરાબર છે એમ તો કોમેડી તો એ મલ્ટીનેશનલ જ છે. એટલે તમને સારી મળશે એવું તો નહીં- કે તમને પોઝિશન બી સારી આપશે એ લોકો-
હમ
પોશન બી સારી આપશે તો એ બી સારું કરશે અને સેટરડે- હોલીડે ની વાત એ વાત કરલે એ વાધો નઈ-
હ રોટેશનલ શિફ્ટ અત્યારે મેં હું અમદાવાદ જબ જતો હતો? પેલા તો એમ રોટેશન શિફ્ટ હોતી હતી.
હા
તો મારે ટાઈમનું એડજસ્ટ નહોતું થતું તો પણ મેં ત્રણ વર્ષ સુધી કરી છે.
ઓકે-
હમ
ચાલે કે એક વીક કા હર વીક અલગ અલગ ડે રજા હોય મતલબ એક દિવસ- સેટરડે હોય કે પછી મંડે હોય ટ્યુસડેય એમ-
વિકપ તમે હમ વિકપ આવે એમાં અમુક અમુક કંપનીમાં- અપ હોય છે કે બુધવારે રજા હોય છે શુક્રવારે રજા હોય છે.
હા તો બ બીક અલગ અલગ હોય તો બી ચાલે ને-
હા આમાં તો આઈટીમાં તો શનિ અને રવિવાર રજા હોય છે. એમાં વિકોપ નથી હોતો-
હા એ તો કેટલી કંપનીઝમાં હોય છે એવું એમ એટલે-
રજા હોય પણ મારે તો કેવું શનિવારે ચાલુ હોતી હતી-
હા એમ તો મોસ્ટલીમે કંપનીઝ માં - સેટરડે સંન્ડે રજે આપે જ છે ને એમ કે બધાને હવે નીળ હોય છે જ કે- એવી જ કમે હોય કે ના સેટરડે રજા નહી આપતા સેટરડે રજા નહી આપતા- એટલે વીકેન્ડમાં એ લોકો હવે રજા આપે જ છે. મોસ્ટલી એટલે-
હા-
હા કેમ કે આખું વીક આપડે કામ કરીએ તેમસ પર તો આપડે એવું જોઈએ જ ને કે રજા વજા હોય એ મતલે-
હા-
એટલે પછી ચાલ આપડે વીકેન્ડસ પર વાત કરી લઈશ તો હ મને ઓળખાણ છે એટ હ વા તમારી રિન મોક- મોકલીશ અને પછી અમને વાત કરી લઈશ આવી રીતે સલે તો એ- સાઈ પી આઉ કરી દેશે તમને અને હોલિડીે બી વાત કરી લઈશું ચલો ને આપી દેસે.
એ તો એમની કંપનીમાં જે પોલિસી હોય રજા હોય તો જ આપડે આપડે એવું કઈ ઓળખાણ એવું થાય ના.
હા બટ એમ તો આપે જ છે કેમ કે કેટલીક કંપનીઓ મોસ્ટલી જે મોટી મોટી કંપનીઓ છે. ને- અભરણ જેમજ ચાલે છે અને અભરણ માં તો આપણે હવે સેટરડે સન્ડે રજા જ હોય છે. એટલે એ પ્રોવાઈડ- કર જ છે હવેજુ જે નાની નાની અમનેધું પ્રોવાઈડ- ના કરીએ પણ જે મોટી મોટી કંપનીઓ હોય બહુ બધી બ્રાન્ચિસ હોય- એ લોકો તો ઓબ્વિયસલી કરે છે એમ.
હમ હાવ.
એટલે અને તમારા એક્સપિરિયન્સ છે ને એટલે એવા એક્સપિરિયન્સ લોકોને કરતા લોકોને બહુ જ નીડ છે. એટલે એ લોકો જવા ન દેતા કે વાંધો ન‌ઇ એક દિવસ સાથે જાય છે વિકેશમાં આપી દઈએ વાંધો શું છે.
હા.
કેમ કે અતા ફ્રેશ વસ જ હો છે મોસ્ટલી કેમ કે અને એ લોકોને એક્સપિરિયન્સ લોકો જોએ. એક્સપિરિયન્સ લોકો મળતા હોય પછી તો ના કહેવાના જ નથી ઓબ્વિયસ તો તો.
હમ.
હજુ ફ્રેશો છો ને એ લોકોને નાકે.
હા હા. જોઈએ હવે હું તમને જેવું હોય એ કહીશ તમે મને વાત કરીને મને કહેજો.
હા એવું તો હું તમને વાત કરું કેમ કે તમે તો. ખાસું બી અ એજ્યુકેટ બી સારા. સો એક્સપિરિયન્સ સારો છે બાકી બધું સારું.
તું પણ સારું. કે બે દિવસ ત્યા ઓફિસ જવાનું હોય ને ત્રણ દિવસ ઘરેથી કામ કરવાનું હોય. તો તો થોડી સેલેરી ઓછી આપે તો પણ હું ચલાવી લઈશ.
ઓકે એટલે વલ્ડ. ફમ હોમ ના ઓફિસ માં બેવુ હોય તો ચાલે. બરાબર છે તો તો ચાલે.
હા અત્યારે કેવું મેં હું જે જોબ જતો. જતો ને મેં ત્રણ વર્ષ તે કરી. અમદાવાદ જવાનું થતું તું. પચાસ કિલો કિલોમીટર થાય અમારે અહીંયાથી.
હા બરાબર એટલે બહુ આમ લોંગ પડી જતું હશે ને.
હા અને ત્યાંથી પણ થોડું દૂર છે અમદાવાદ તો પહોંચી જાય પણ ટ્રાફિક માં ત્યાંથી અંદર અડધો કલાક થાય મારે એટલે અહિયાંથી કલાક થાય અને ત્યાં અડધો કલાક.
હ
દોઢ કલાક થાય મારે જતા દોઢ કલાક ન અપડાઉન થઈ જતું તું.
હ બરાબર એટલે પછી ટાઈમ એક તો અ ટ્રાવેલ વધારો હોય ને એટલે પછી. પછી કંટાળો આવી જાય એટલે.
હા.
તે બરાબર છે. વાંધો નહી આપડે. હું જોઈ લઉં મળી જશે એમ તો જોબ બી તમને. આજે તો તમને. ગેરંટી કહીશ એમ કેમ કે અતા બધા જોબ નહી તો બધા એમ્પ્લોય હોવો જ‌ઇએ. છે બધી કંપનીઝ ને એમ બી હવે રેન્ડમ કંપની માં નાખીશું ને તો બી મળી જશે એમ.
હા એ એવું તો મળે છે મને. હું નથી જતો કેમ કે કેવું. સાવે તો કોઈ સારી કંપનીમાં જવું છે.
હા એ બી છે.
એપિરયન્સ છે હવે કઈ શીખવાની કઈ જરૂર નથી બધું શીખી ગયા છે. પેલા આપણે એક્સપિરિયન્સ ના હોય એઝ અ ફ્રેશર જવું હોય તો મારે શીખવા માટે કઈ ચલાવવું પડે. કે મને આવડતું નથી તો હું ચલાવી લઉં. અત્યારે તો મને બધું ફાવે છે. નુ જે વર્ક છે તે કરી લઈએ.
બસ તો બટસ આપણે કોઈ બી અ આપણે કોઈ ફેમસ નહી પણ જે બી મોટી મોટી કંપની છે એમાં આપણેે એમનેમ બી ફોન કરે કે રીઝયુમ આપીએ આપણું સીવી આપીએ તો પછી આપડે ચાલ એમ.
હમ્મ એટલે મેં બે ત્રણ જગ્યાએ વાત કરેલી છે. હા મેં બે ત્રણ જગ્યાએ વાત કરેલી છે વર્ક ફ્રોમ હોમ ને. જો એ થઈ જાય ને તો પણ હું તમને કહીશ
હા.
હમ્મ.
હું નાખીશ એમ તમારો સીવી બે ત્રણ જગ્યાએ એટલે વાંધો નહી આવે. હવે મળી જશે એ તો તો બી તમે આ બધા પ્રોજેક્ટ થાય છે ને તમે કામ કરો ને એ સારા જ છે એના બી પૈહા ઓ સારા આપે છે લોકો.
નહી નહી મારે ફિલ્ડ વર્ક જ કરવું છે. અત્યારે હું આમાં મારે ફોકસ નથી કરવું.
હા પણ જયો હુદી મળે નઈ જોબ ત્યાં સુધી તો કરે ને.
હા એ પાર્ટ ટાઈમ કરીશું આપડે તમે મને જેવું હોય મને કહેજો ને.
હા જે
અત્યારે તો હા અત્યારે તો હું ઘરે ફેમિલીને ટાઈમ આપ આપવું છે એક બે વીકતો મારે કઈ કામ નથી કરવું.
અચ્છા તો તો વાંધો નહી.
હા કેમકે મેં ઘણી કોઈ રજાઓ લીધી જ નથી વધારે.
હા તો તો ઠીક છે કે ફેમલીને ટાઈમ આપવો પડે એમ એટલે
હા.
મેં ચાલે
હા.
બરાબર છે બધા ઘરે બરાબર છે.
હા બધા મજામાં તમારે ત્યાં બધા મજમા.
હા બધા મજામાં.
સારું સારું ચાલો તો.
હા ચલો.